સ એસ- -
કેસ હો?
ખાના વાના હો ગયા?
હા ખાના ખાલીયા.
હવે હું બોલ હા અમે જમી લીધું તમે જમી લીધું?
હા આારું જમીલ હતું સર.
આપ સરમત બોલો આપ સર હો.
અભ્યાસ કસા ચલા આપકા?
અભ્યાસક્રમ સબ બઢિયા હૈ તુમ્હારા કસા હૈ? હે?
છેદ
તમારું કેવું ચાલે છે અભ્યાસક્રમ?
સારું ચાલે છે.
અમારું બી કમ્પ્લેટ ચાલે છે.
એવું.
તમે ગુજરાતી છો?
હ
હ હા.
હમ ઘરમા બધું ઠીકઠાક?
અમારા બધું સારું જ ચાલે છે તમારે કેવું છે?
હા સારું જ છે અમારે બી બીજું કેવું ચલે
બીજું તો અમારું કેવું ચાલે અમારું તો બધું સારું ચાલે છે.
અમારે બી સારું જ ચાલે છે ઘરમાં મમ્મી પપ્પા કેવું છે?
ઘર માં બધું શાંતિ જ છે.
એવું છે. સારું કેવાય તબ તો.